કેમ છો
મજામાં
મજામાં ઓર શું કર્યો છો. શું કરો છો.
કાય ની બેઠા છે થોડો ઘણો હીવણું કરા છે.
હોવું કરે તે ઈ
લગ્નારી તૈયારી કર્યા છે.
લગ્ન થઈ ગયા
હા લગ્ન એક ફક્ત વ્યક્તિનું નથી. પણ બે પરિવાર મન મનને છે.
લગ્ન જીવન મેં ખુબ મહત્વનો ભાગ છે.
હા સાચી વાત છે. ગુજરાતમાં તો લગ્નની ઘણી રસમ હોય છે.
સાચી વાત છે. તો ભારતમાં બી લગ્નને પવિત્ર બંધન માનવામાં આવે છે.
હા સાચી કેવો છો લગ્ન મેં તો રસમાં ઘણી હોય છે જે મહંદી હોવે છે સંગીત હલ્દી ને ગરબા પણ ખૂબ ખૂબ રસમાવે પ્રસિદ્ધ છે.
હા લગ્ન સમયે ઘરમાં આનંદનું વાતાવરણ બની જાવ છે.
હમ. બંધા અને સંબંધીઓ નાના મિત્ર સાથે મલિન ઉત્સવ મનાવે છે એ સબ
હા નાના બાળકા પણ લગ્નમાં ખૂબ મજા કરે છે.
હમ. અને મોટા લોકો પણ જૂની યાદ તાજા કરી છે.
હા પહેલાના સમયમાં પરિવારને લગ્ન નક્કી કરતા હતા.
હમ. પણ આજકાલ યુવાનું પોતાની પસંદને પણ મહત્વ આપે છે.
હા પણ માતા પિતાની સલાહ લેની પણ જરૂરી છે.
હા કારણ કે તેવો જીવનનોો ઘણો અનુભવ ધરાવે છે.
હા લગ્ન પછી પતિ પતિની એક બીજાનું સમજવું જરૂરી છે
હમ સાચી વાત છે એકબીજા પ્રત્યે સમાન અને વિશ વિશ્વાસ હોવે જાય છે.
હા વિશ્વાસ વગેરે કોઈ પણ સંબંધ લાંબો સમય ચાલી શકતો નથી. તે
હા સાચી વાત છે વિશ્વાસ ના સંબંધ લાંબો લાંબો કોની ચાલી શકે છે.
હ હા એકબીજાની ભાવના સમજની ખૂબ જરૂરી છે.
હમ આજ કલ તો લોગ ડેકોરેશન એ ડેસ્ટિનેશન વેડિંગ અન મેં તો ઘણેય આકર્ષિત વેર્યા છે.
હા દેખ લો અગર અ કઈ પ્રી વેડિંગ પ્રી શૂ પ્રી વેડિંગ શૂટ અને કઈ ક કઈક કરવા લાગ્યા છે.
હા પાપા કે જમાનામાં તો અશોક કોની છે અશોકઈ કોની થ દેખાવાઈ
હા પણ બે ઘણી લોગા લગ્નમાં જરૂરી કરતા વધારે ખર્ચ કરે છે.
હા મને લાગે કે છે. કે ખર્ચ કરવા વાદળ મહત્ છે મહત્વૂર્ છે.
હમ હમ.
બિલકુલ સાધારણ અને ખુશીથી ઘરેલું લગ્ન વધારે સારું હોય છે.
હા લગ્ન પછી જીવનમાં નઈ નઈ જિમ્મેદારી આવે છે.
હા ઘણી જવાબદેરી આવે છે. હા પણ પરિવાર કામ અને સંબંધો બધાને સાથે લઈને ચાલલું પડે છે.
સાચી વાત એ જીવનમાં સુખ અને દુઃખ બે સબ આવે છે.
અને એ સમયે પતિ પત્ની એકબીજાને સાથ આપ આપવો જોઈએ.
હા એક દુજા સાથ તો આપને જ ચાવે
હમ.
એક મજબૂત સંબંધ પ્રેમ હ વિશ્વાસ ના સમજદારી પ સ્ટીક્યો રેવે
હા સાચી કેવો છે અને એ જ સફળ લગ્ન જીવનાની નિશાની છે
હ આજે લગ્ન વિશે વાત કરીને ખૂબ આનંદ થયો
મને પણ ખૂબ મજા આવી
હમ શું તમારી ભવિષ્ય માટે કોઈ યોજના છે
હા અવાજ કોની આ રરી
અરે શું તમારે ભવિષ્ય માટે કોઈ યોજના છે કોઈ ખાસ યોજના
હા ભવિષ્ય બાાની તો ખાસ યોજના છે એને એક પઢ લખને કઈ મણજામાં તો
સાચી વાત છે તમે તમારા જીવન સાચ થીમાં કેવા ગુણ છાવે છે
એકલો સબંગ બળો ગુણ તો એો છાવે જ છે એક બહ વિશ્વાસ લાયક વણો છે આવે છે ચૂટ ને બોલલો છ આવે જોય બાકી તો દેખ લો કે પેસા કોડીરો ભી અત્ર મહત્વ કોની છે
હમ
પૈસા ન ભી લો અત્ર મેં તો કોને દ જ છે આજકાલલી દલો ટીવીિયા મ ફોના મ અતરી ખબરા આરી છે કોઈ કીને માર્યો છે એ
સાચી વાત એ
હમ
કતિ કોઈ ડ્રમે ભર્યા છેને કઈ ક કઈ વેર્યો છે
હા હરે એક દુસરો વિડીિયો દેખલો યોય સાર્યો છે વો બીને માર દીધો છે વો બીને માર તે દૂસેરે કોઈને દેખલો પતિ પત્ની મે વિશ્વાસ કોની છે
સાચી વાત છે
જીવનસાથી ઓર કઈ પૈસા પૂડી કોની વ્યવસ્થા તો વિશ્વાસ જરૂર વનો ચાવ છે ઈમાનદાર વનો ચ આવે છે તાકી જીવન રજ એ યાત્રા સહી વેજાવે છે
સાચી વાત છે
હમ
ઓ લગ્ન ની તૈયારી કેવી ચાલલી છે
બસ અછી ચાલ ર છે હે પધારજો
ઓ તમે લગ્નનાં કપડાં ખરીદી દીધા
હા લગ્નારા કપડાં તો ખરીદ લીધા છે કપડા ઘણા મગા છે
ઓ દ એકલો મંગાઈ તો દ એકલો ઘણી વેરી છે
હા ગણ બાપડે કપડાં લેવા ગયા છ દેખલો અતરા મંગા વે ગયા છે આપ આગળ મ તો કઈક કોન એક વે શું દેખો લગ્ન મન જાતો પૂરો વ્યાહ વે જાતો હા બેટ તો દેખ બાર બારા તેરા તેરા વેસ બાકી કો દેલો અલગ ખર્ચો વેજ આવે છે
હા લગ્ન તો બીજા થવે પણ આપ આપને દેખ લોગ કે કપડા ક પરેશાન ભેજવે કઈ પહેના ગાન કઈ કર ગાન
હા લખ્ન વાલારે તો મનારતો કઈ નઈ મનારતો આજ આવે બે સસુરાાલ ન પણ સંબંધ જ્યારે બે દાડા મુશ્કેલી હોય. હર પ્રોગ્રમે કંઈ કંઈ બેનો.
હા.
કાઈ બધું. લોગાલરે આપને ચાલનોય પડે છે.
સાચી વાત છે.
ઓ લગ્ના મે દેખ લ તો તો લ દેખાવો ઘણો કર્યા એ. દેખાવો હ આધા ખર્ચ કર કરણ કરજા મે ડૂબર્યા છે.
હ, ઓર તમે બી શાદી લગ્નમાં આવો છો?
હા આવું છું, નઈ લગ્ન મે તો.
હા, મને ભી લગ્ન નું આમંત્રણ આવ્યો છો.
હા, મને ભી આમંત્રણ આવ્યો છે. કેમ, ક્યાં સપરિવાર પધારજો છો. તો સવારને આનું પડ પડેગ છો
હ, તૈયારી કેવી ચાલે છે?
ઓ તૈયારી વા ફોન આય ગરા ઠીક હ ચાલ ર છેન જાન આયા બીચ મે જો આ કપડા રિંગ ખરીદારી કરવા ગયા. જે તો માની બોલાયા હજ જમાઈ ગયા છે.
હા, બઢીયા બઢીયા.
હ માની ભાઈ કપડા થોરા બોત ખરીદ ના હે લગ્નંવા રે તો ખરીદ લીધા ને માં ખરીદના જો.
હમ. ઓ તમે ખાનો જીમ લીધો
ની ની ખાણો દાલ જીમ જ છે
હા, મેં તો જીમી લીધો છે આજ.
હ આજ જલ્દી જીમ લીધો આજ તો ભેગા ના આપરેે
નહી નહી માકે તો નહી હે
રાજસ્થાન
હા, પર ના મેં તો નહી રહી.
હમ. કેવા કોઈ નહીં આપને શરીર હય કામ કરો છે.
હા.
કરોન બાકી કોની વર તું ભગવાન કુંછ કોની વેવે હે
ઓ તો મનમાં શ્રદ્ધા એની છે.
હા, સાચી કહ્યા જ છે. ઓ સુનાઉ છો
કઈ દે કઈ નહી દેખલો બેટા
હમ. હા.
હે માગ અઢભી હે એક લગન હે
અચ્છા.
આજકા લગ્ન હે એક
હા કરોવા માંડો
હમ. હ તમી કઈ કરર્યા
હું કાની દેખલો ભજીમણો ભણામાં થોડો બહુત મહી દે કા આજ અગયારસ હેજ થોડો ઘણો શેગાર વણાય્યો હે થોડો ઓર વણણો પડે જો ભે મનાવા છે
હા વ તો બનાના જ પડેગ
હમ આ બી પધારો જીમવાને છે
હા જરૂર જરૂર
હમ
ઓ મજામાં ને
હા બસ મજામાં છે આપડે વ સબ મજા મે
હા સબ
હો કામ ધંધા ક ચાલ રહ્યા છે
એકદમ બડિયા ચાલ ર મજા મે સબ બઢિયા
હમ સરસ એ
મને ગુજરાતી શીખની છે થોડી બહુત કમ કમ આવે છે
હા કઈ ન દેખો શીખવા કે લગન વેવે તો શીખ જાઓ અને બાકી બિના લગન તો કોઈ કામ કોને વેવેસા
હા મારું મન એ્યો છો
હા ન સીખો દેખો મન હૈ લગન હૈ તો આપ સીખ જાઓગા
હમ
ઠીકે છે
ઠીક હ છે
આવજો
હા જરૂર